હા હા વાત થશે ને અત્યારે હ હેલો હા તો એજ કેતી હતીી કે સરે તો હું
કપડા ધોવં છું તો કપડા
હમ
હાથ મમ્મીને હું નહી આપી શક
હમ
હ મમ્મી ની જોબ ચાલુ હશે ને તમારે
હા પરફેક્ટ સેટ પણ મને એવું લાગે કે મને સેટ હજી એક અઠવાડિય ને સારું ઘરે અઈય ને તો એવ આળસ એવી આળસ આવે રોક્ષ દ તો બ
પછી બહ વધારે ઘરે રહીને જવાનું બી નહીિ થાય ચો હેલો
હલો
વોઇસ કટ થાય છે
હલો
હેલો
હલો મારી અવાજ આવે છે હલો હા એજ હા હા બોલો બોલો એજ કરતું રહેવું જોઈએ કામ થોડું ઘણું કારણ કે કરતા રહીએને તો આપડી ગ્રીપ ના તૂટે અને શું કામમાં આપું ફોકસ ઘરે હું કેટલા દિવસથી ગ છું તમને ચાર આજ કઈ તારીખ ચ ચોથી તારીખ થઈને આજે ચાર દિવસથી ઘરે છું પરમ દિવસ ના ના ચાર તારીખ જ છે ડોન્ટ વરી હવે પરમ દિવસ મંડે થી છે માર એક જગ્યાથી ટ્રેનિંગ હવે જોઈએ શું થાય હમ થઈ જાય તો સારું છે હમ જોઈએ હવે
ટ્રેનિંગ હશે ને પેલા કેટલા દિવસની ટ્રેનિંગ છે
એક જ દિવસ એક જ દિવસ નિિવસ હા અગિયાર થી સાત પણ ચાલું બઉુ દૂર છે ને એટલે મારું મન પાછું પડે છે તાર હું કઈ રીતે જઈશ એમ
હા હા
એક છે ને એથી મારે આશ્રમ રોડની પણ આવીય છે હા કંપની તો પણ તમે જુઓ ને તો પ્રોપર કોર્પોરેટ છે આખું કોર્પોરેટ હાઉસ છે
હમ
હમ ને એમાં કરિયર પણ છે તો એટલે મને એવું થાય કે હા એટલે મને એવું થાય કે જતા રહો થોડું કરકસર કરી સવારે વહેલી ઉઠવું પડશે થોડું ના જાવ તું જવું જતું રહેવું પડશે બીજું તો શું
હા ટાઈમિંગ શું છે જોબ નું
એજ આપડો જે છે એજ દસ થી સાત હા હવે તો મે વિચાર
પણ એક્ટિવા ફાવી ગઈ ને હવે તો તને હેલો
હલો હલો
હલો
હા સોરી પ્લાઇટ
હમ
હા તો હું એ જ કહી દઈશ કે હું સાડા આઠે નીકળીશ ને ત્યારે દસ વાગે ત્યાં પહોંચીશ
એટલું બધું ટાઈમ
હમ કારણ કે હું જઈશ બસ માં હવે બસ માં ત્યાં ટ્રાફિક ભી નડે ને
હા એક્ટિવા એક્ટિવા
છે ને ફાવે છે પણ મને વરસાદમાં લઈને નહી જવા દે ને એક્ટિવા માં પેડ પેટ્રોલ બહુ જતો રહે ને પછી એટલા સોનું પેટ્રોલ થોડી ના ત્રણ હજાર તો પછ મારા પેટ્રોલમાં જતા રહેે
હા એના કરતાં બસ સારી
હમ એના કરતા બસ માં વીસ વાળી ટિકિટ લઈને જવાય હવે ચાલે હવે
હા ને
એમે અત્યાર સુધી મે બહુ નજીક કામ કર્યું પેલા હું અહિયાં જતી હતી સાયબર કાફે એ બી અમારા ઘરથી ખાલી પાંચ મિનિટ દૂર હતું પાંચ દસ મિનિટ થતી બહાર નીકળીને સાયબરકા ખઈ જતું
હું બી નજીક ના લીધે જ કામ કરું છું
હમ નજીક હોય ને તો ટેન્શન નહી પણ સરખું આપેને પગાર હા પણ પછી એમાં કેવું છે કે પછી સેલેરી ભી મેટર કરે હ તમે ગ્રોથ જ ના આપે કં ની અને કંપની પોતે ગ્રોથ ના કરતી હોય તો પહિ કશા કામનું નથી કોઈ બી વસ્તુ આના કરતા ભલે દૂર હોય પણ આપણું કરિયર ગ્રો થતું હોય બરાબર આગળ જતા આપણને સારી ગ્રીફ મળતી હોય ઓપોર્ચ્યુનિટી મળતી ત્યારે તો પહિ જતું રહેવાય
હમ
હું તો તમને પણ કહું છું તમે એમ બી એ કર્યું છે ને તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે
હા સારી મળશે બધા એવું જ કે છે
સારી મળશે એટલે આ કંપનીમાં સહારે ના રહેતા કારણ કે અહીંયા તો તમને ખબર છે ને કેરી ફોરવર્ડ ટારગેટ નું હોય છે હું તમને એવું બેહેકાવતી નથી બટ અવેર કરું છું
હા હવે
કે તમે પોતે સમજો જ છો હમ હ હમ હમમ મારે ભી કંઈક કવાનું વધારે આવતું હું નથી
હા
પેલા તમારું જે જે એમ બીએ નું બધું હોય ને ઇન્ટર્નશીપ ને એમ બી એ કમ્પ્લીટ કરી લો પેલા
બસ આ એક વર્ષ છે હવે
પેલા તમે એમ બીએ અહિયા કમ્પ્લીટ કરી લો એટલે તમને કઈ ઇસ્યૂ ના
હા એમ બી એ મારું કમ્પ્લીટ થઇ જાયને પછી વાંધો નહી આવે મને ક્યાંય
હમ એમ બી એ તમારું કમ્પ્લીટ કરી લો સરસ પછી કોઈ ઈસ્યુ નથી
ના.
તો. પછી તો તમને સારી થી સારી કંપની અને હું તો તમને શું કહું ઇંગ્લિશ સ્પીકિંગ કે કરવાની. મારું તો ગ્રીપ તૂટી ગય ઇલિશ સ્પીકિંગ ની. કઈ નહીિ પેલા તો તમે સાજા થાવ.
હા બસ હું એજ વિચારું છું હવે તો હું સાજી થઈ જાઉં પછી. બધું કરું અત્યારે મારું બી બધું. બંધ થઈ ગયું છે કઈ કરતી નથી એમ બી એનું બી કઈ થતું નથી બીજી બી. કઈ સ્ટડી થતી નથી.
તો તમારું ખાલી થઈ ગયું હશે યુનોવટ તમે અડધું ઉપર તો થોડું થોડું ભૂલી ભી ગયા હસો આઈ મીન કામ કે જોકે તમે કામ જોશો એટલે પાછું યાદ આઈ જશે પણ લોડ ના
ના એ તો લોડ તો લેવું જ નથી કઈ જ નહીિ.
હમ.
હવે તો ના જોબ નો કે ના સ્ટડી નો કે કઈ જોર નથી લેવો.
હા નઈ જ લેવાનું શું કામ લેવો પડે નઈ જ લેવાનું. આપડે આપડું પેલા જોવાનું.
હા એ જ તો.
તો કઈ નહી એ ટેન્શન થાય છે મને મારા કરિયર ની બી કે શું થશે શું થશે. પણ સારું થશે જે થાય સારું જ થાય સારા માટે થાય એવું છે્યારે ચા બીજું શું છે.
હમ. હ.
બોલ તમે મસ્ત સુકો છો. તમારો તમારો અવાજ કપાયો. હલો.
સિરીઝ ની વાત કરીપ. હવે છે હવે આવે છે. હાલે સિરીઝ ની વાત નથી કરીશ કે ડિમ્પલ અને રીસીિ વાળી
હા.
એનું નામ શું છે મિસમેચ.
હા બી બે છે સિરિયસલી કાલે આપડે તો એક સિરીઝ તુંધા. એના સિવાય બીજી કઈ સિરીઝ તમને ગમે આમ
જો સિરીઝમાં તો મેં ઈ અને રોયલ બેચ જોઈ છે. બીજી સિરીઝ મેં ઇન્ડિયનમાં જોઈ જ નથી આ છિરૈયા તો જે કીધી હતી ને છિરૈયા. જો હા ઇંગ્લિશ બી જોવાનું ચાલુ કરું છું હું.
ઇંગલિશ માછ. ઈંગ્લિશ માં જ જોવાની નીચે શબ. ટાઇટલ સ્ટાર રાખવાનું મને બી કેજો તમે જે જોબો એ કારણ કે મને બી ઇન્ટરેસ્ટ છે હોને
હવે જોઈશ ન અને છીરૈયા છે કીધી ને એ બી જોવીી છે હવે એ કેટલી સિઝન છે એની
જોવાની. છો.
ચીરાૈએ જોઈ છો સિઝન
એ હા છ એપિસોડ છે સીઝન તો એક જ છે. હા છે એ તો છે હજુ તો સીઝન ટુ આવશે એનું પેલી સિરીઝ જોની બહુ મજા આવે હીરા મંડી તો હમ ના મડી જોવાની મળ
જો પડશે
હીરા મંડી તમે નહી જોઈ સોનાક્ષી એની હા હે શું વાત કરો? હજુ સુધી નઈ ગઈ મજા આવે એમ એન્ટરટેમે પેમેન્ટ થાય એ જોવ છો તમે બહુ સરસ છે
જુ
હમ હું તેલગ્રામમાં જઉં છું મારી પાસે એક બોટ છે એમાંથી હું નામ લખું ને તો એ સિરીઝ આઈ જાય એ એપિસોડ બધું એવાય જ આવી જાય તમે શેમાં જુઓ
હા
તમે શેમાં જુવઓ કેટલા શોમાં જોવ છો એમ બાર ચ ચલે મારે ભી એક સારી ઇંગ્લિશ વેબ સિરીઝ હવે સ્ટાર્ટ કરી હમ
ઇંગલિેર રસ જોવી જોઈએ સારી છે મારે બી જોવી પડશે હવે ઇંગ્લિશમાં
કારણ કે ઈંગ્લિશ વગર કઈ નથી હું તમને સાચી વાત કહ સારી કોર્પોરેટમાં જવું ને તો ઇંગ્લિશ આવડવું જોઈએ મેં બઉુ ટ્રાય કર્યું પણ ઇંગ્લિશ ના લીધે મારી આ બુક ગે તો ના પડી ગઈ બલ પણ આવું પણ મજા આવે કે આમ જાણવા મળે કે આ બધું આવડવું જોઈએ આમ કામ આવે જયારે લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવેને ત્યારે પ સમજાય વસ્તુની
હમ હમ
તો બોલો તમામે
બસ હવે મારે બી થોડું કામ છે બધું કરી લઈએ
હ હું બી ફટાફટ જમવાનું બનાવી લઉં છું ઓકે પછી કેટલા વાગે તમે ફ્રી પડશો હે ભાઈ
તમ મેસેજ
હા વાંધો નહી વાંધો નહી સારું તારા કેટલા બે કોલ થયા મારો એક થયો ઓકે
અ મારા ત્રણ થયા હા
ત્રણ થઇ ગયા છે મારા લ આઈ થિંક બે થયા
હા બે છે હમ
કંદોની આજે જો થાય તો પતાયશું બંનેના તારા ત્રણ થયા તો હજુ બે બાકી છે ને કરવો છે એક અત્યારે જ
અત્યારે નહી હવે થોડી વાર રિંગ કરીએ
હા સારું વાંધો નહી સારું હા મૂકું